હલો.
તમને મારા અવાજ આવી રહ્યા છે.
હા મિતિત્ર.
કેવું છે સારું છે.
બસ સારું છે તમે કેમ છો.
હા સારું છે જમવાનું જમ્યું.
હા જમી દીધું તમે.
હા એ. કોલેજાય કેવી ચાલી રહી છે.
કોલેજ લાઈફ તો છે મજાની ચાલી રહી છે. તમારી કેવી ચાલી રહી છે.
અમારે બી હવે મજાનું તો ચ જ રહી છે. એવીજ ચાલી રહી છે હવે. શું તમારી પાસેળ. થોડો સમય રહેશે ખેતી અને ખેડૂતોના જીવન પર ચર્ચા કરવા માટે.
મિત્ર હવે હું ઠીક છું.
તો ચાલો આપણે હવે બંને મળીને ચર્ચા કરીએ.
હા ચોક્કસ.
ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે. દેશની મોટી વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેત ખેતી માત્ર અનાયું ઉત્પાદન નથી કરતી. પરંતુ દેશની અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ધમ ચોખા કપાસ શેડી મગફળી. અને શાક જે અનેક ખેતી પેશ આપ છે. ખેડૂતને અનદાતા કહેવાય છે કારણ કે તે દિવસ રાત મન ખ સમ. અમ પૂરું પાડે છે. જો ખેડૂત ખેતી ના કરે તો આખી દુનિયામાં લોકોને ખાવાના. સાવાને ખૂબ દચલી પડે. એટલે ખેડૂતનેંદતા છે. જો ખેડૂત વહેલી સવારે ઉઠીને ખેતરમાં કામ. શરૂ ના કરે તો કોઈ પણ લોકોને. અનુ પૂરોું પડે નહીં અને તેગ પર ભૂકા રહી. તેથી ખેડૂત વહેલી સવારે ખેત કામ શરૂ કરે છે અને પા તૈયાર થાય. ત્યાં સુધી સતત મંદ રહેે છે. પછી વરસાદ આવે દુષ્કાળ પડે પૂર આવે ખેચી વાતો. અને બજારમાં પણ ભાવ અંતર ચાવ જેવી અનેક મુશ્કેલીઓને તેમના સામના કર. ખેતી તો ખેડૂત કરે છે પરંતુ અમુક વાર. વધુ પડતો વરસાદ આવી પડે. કે દુષ્કાળ તો પાણીની ખૂબ અછત હોય કે તેમજ પૂર આવી જાય. કે તેમાં કરેલ ખેતીમાં જીવાતો એટલે કે કીળ કે અન્ય કોઈ જીવ. પડે ને બજારમાં ભાવનો. ાર ચ થતો રહે છે આ બધી મુશ્કેલી સામનો કરે છે ત્યારે. ખેડૂતને પૈસા મળે છે. સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ. બનાવે છે જેમાં પાખડીમાં સબસીડી. સિચ સુવિધા અને ક જેવી મદદ કરે છે. આધુનિક ખેતી પદ્ધતિઓ સુધારા બીજ ખાતર અને ટેકનોલોજી ના ઉપયોગથી ખેતી. ઉત્પાદન સંબંધ રહે છે. જે લોકો પાસે ખેતી કરવી છે પરંતુ તેમની પાસે યોગ્ય નાણાં કે અન્ય સુવિધા ના હોય તે માટે સરક ખૂબ સબસીિડી ગ અ સિંચાઈની સુવિધાઓ બહાર પાડે છે જેનો લાભ લઈ ખેડૂતો ખેતી કરી શકે છે અને વી શકે છે તેમજ ખેડૂત આધુનિક પદ્ધતિ કે ટેકનોલોજી ટેકનોલોજી ના અભ્યતિ ઉત્પાદન ખેતીનું ઉત્પાદન કરે ખેતી ખૂબ સરળ બની જાય છે કારણ કે આધુનિક ટેકનોલોજીમાં ટક્ટર શિંચાઈની સુવિધ વ્યાપક પદ્ધતિ જેવી સુવિધાથી ખેડૂતને ખૂબ લાભ થાય છે. ખેડૂતો દેશના વિકાસ વિકાસ ન આધાર છે તેમની મહેનતને માન આપવું રૂરી સહાયાયોગ્ય ભાવ મળવો ખૂબ જ જરૂરી છે. ખેડૂત સમૃદ્ધ બનશે તો દેશમાં સમૃદ્ધ બનશે. જો ખેડૂતને યોગ્ય માન કે સમાન ના આપવામાં આવે તો તે આપણા માટે યોગ્ય ગણાય નહીં કારણ કે આપણા અનદાતા. ઉરનાર ને આપણે જેવું કહીએ આપણને સારું નહી લાગે. જેથી આપણે ખેડૂતો ને પોસ્સાન આપવો જોઈએ. તેમજ આપણે પણ ખેતી કરવા ખેતી કરવી જોઈએ. તમારો મત જણાવો થોડો મિત્ર.
હા મિત્રો તમારી વાત સાચી છે. અને ખેતી એ ભારતની અર્થવ્યવસ્થા ન આધાર સ્તંભ છે. અને ખેડૂતોનો. મ આપણે ખુબ જ આભાર માનવો જોઈએ તમે ક એ રી. અને આપણે ખેડૂતોને કઈ બીજું એવી રીતે કઈ પણ ના શકીએ કે એ લોકોને. દૂર દુરનીતિ રીતે કોઈ ગણ આપણે કઈ કહી નહી શકીએ કારણ કે ખેડૂત ના લીધે જ આપણને સવાર સાંજ બે ટાઈમ જમવાનું મળી રહ્યું છે. અને એવા કેટલાક વિસ્તારોમાં તો અનાજ અનાજ પણ પોષણ ખેડૂતો જ કરતા હોય છે કારણ કે એ એક ગામ એ વિસ્તારોમાં એવી જમીન હોતી નથી જેમાં ખેતી કરી શકાય. તો એવા કેટલાક વિસ્તારોમાં પણ જે ખેડૂતો છે એના લીધે જે લોકોને ખાવાનું મળતું હોય છે. તો
ખેડૂતોને દેશના અન્નદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખેડૂતો દિવસ રાત મહેનત કરી તમે ખેતી એ કે દિવસ રાત મહેનત કરીને અનાજ શાકભાજી અને અન્ય કૃષિઓ પેદાશ ઉત્પાદન કરવા કરવામાં લાગી રહી આવ્યું છે. છે અને તેમનો પરિશ્રમ ના કારણે દેશના લોકો લોકો સુધી ખોરાક પહોંચે છે. અને ખેડૂતોનું જીવન સરળ નથી તેવું વહેલી સવારે ખેતરમાં ઉઠી ને કામ કરવા જવાનું પછી અને સાંજ સુધી મહેનત કરે પછી જમીન તૈયાર કરવાની વાવણી કરવાની ખાતર પાણી આખું પાકની દેખરેખ રાખવી અંતે લરણી કરવી આ બધું ખુબ જ મહેનતભર્યું કામ છે અને ખેડૂતોનું જીવન વરસાદ હવામાન અને કુદરત પર ઘણું નિર્ભર રહે છે કારણ કે જે પૂરતું પાણી કે પૂરતું પોષણ અને જે પણ ખાતર કે બધું છે જે હવામાન છે વરસાદ છે. એ બધું પૂરતું યોગ્ય રીતે મળતું અને મળતું હોવું જોઈએ અને જો સમયસર વરસાદ પણ ન પડે તો અતિવૃષ્ટિના કારણે જીવાતોનો ઉદભવ થય થઈ શકે છે. અને પાકનું નુકસાન પણ થાય છે. કારણ કે પરિણામે જો ખેડૂત આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને તેમ છતાં હિંમત હારતા નથી. કેટલાક ખેડૂતો તો એના પાછળ લાગી રહી છે અને ફરી મહેનત કરીને પાક ઉઘાડે છે. એ લોકોની મહેનત નિષ્ફળ ના જાય એ રીતે એ લોકો મહેનત કરે છે. તો આપણે ખેડૂતોનો ખુબ જ આભાર માનવો જોઈએ અને જોવા જઈએ તો આધુનિક સમયમાં તો ખેતીમાં ટ્રેક્ટર હા તમે કીધું એ રીતે કે હાર્ડવેસ- જીપ સિંચાઈ અને નવી ટેક્નોલોજીનો ઉપયોગથી પણ ઉત્પાદન વધ્યું છે.
સરકાર પણ ખેડૂતો માટે પાક વીમા સબસીડી કૃષિ લોન અને વિવિધ ચાય યોજનાઓ ચલાવે છે જે તમે ક્યું અને જે ખેડૂતોને એ પણ મદદરૂપ બને છે. ખેડૂતોનું જીવન આપણને મહેનત ધીરજ અને કુદરત સાથે સુમેરતા જીવવાનું શીખ્યું છે. દરેક નાગરિક ખેડૂતોને પરિશ્રમનું સન્માન કરવું જોઈએ કારણ કે
આપણે ખેડૂતોના લીધે ઘણું બધું મળતું હોય છે એક એવું જવા જઈએ તો એક જીવન જેવું મળી રહ્યું છે આપણને તો આપણે અન્ન નો બગાડ કરવો ન જોઈએ અને યોગ્ય આપણને જે રીતે પૂરતું ખવાય કે જે રીતે પૂરતો ઉપયોગ કરી શકી એટલું જ ઉપયોગ કરવો જોઈએ અને વધારે કારણ કે કેટલાક એવા વિસ્તારોમાં તો લોકોને ખાવાનું પણ નથી મળતું આપને પૂરેૂું બે ટાઈમ જમવાનું મળતું હોય છે તો આપણે એનો પૂરેપૂરી રીતે ઉપયોગ કરવો જોઈએ અને શું મિત્ર તમારા બાજુ એવા લોકો બગાડ કરતા હોય અને ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા હોય
કે અન બગાર ના કરવા ખેલી તો નહી ખેડૂતો ને એવુંતે કહેવું નહી કે મોોટી બબાલ ખેર નહી એવું સમજાવ્યું કારણ કે ખેડૂતોન આપણને ખાવાનું મળે છે અને તેના પર જ આપણે તેમના પર જ આપણે એના માટે મેં તો જોયું પણ છે અને એમને સમજાવ્યું પણ છે હું તમને ખેતી ના તેમજ ખેડૂત ખેડૂતોને પડતી સમસ્યા વિશે થોડી માહિતી આપીએ છે ખેતી દ્વારા દેશની મોટી વસ્તુને રોજગારી મળે છે એટલે કે દેશની વસ્તીને રોજગારી ખેતી દ્વારા જ મળે છે. દેશ માટે અનાજ, કઠોળ, ખેતીબીજ, ફળો અને શાકભાજીનુ ઉત્પાદન પણ ખેતી દ્વારા જ મળે છે. વૃક્ષી આધારિત ઉદ્યોગને કાચ માલખોરી પૂર પાડ છે અમુક ઉદ્યોગ એવા છે કે જેમાં કાચો માલ તરીકે ખેતી ખેતી ન માલ જોય છે તેથી ખેતી ના અનુકૂલ છે કાચા માલ જે જરૂર હોય છે તે પૂરરો પાડ છે દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપે છે તેમજ ખાદ્ય સુરક્ષા જાળવ તેજ રીતે ખેડૂતોની કેટલી સમસ્યાઓ આવે છે તેના વિશે હું તમને માહિતી આપીશ જેમ અનયમિત વરસાદઅને કુદરતી ઉત્પાદન ખર્ચમાં સતત વધારો સિંચાઈની અપૂરતી સુવિધા દેવાનું આધુનિક ટેકનોલોજીને માહિતી મે અળપાવો આમ આ બધી સમસા ના ખેડીતો સારી રીતે ખેતી કરી શકતો નથી આમ અમે જે પણ વાત કહી છે ખેતી વિશે વાત કહી તેના લધે મને ખુબ જાણવા કે શીખવા મળ્યું તેના બદલ તમારે ખૂબ ખુબ આભાર
હા મિત્રો તમારો પણ આભાર